હલો હલો
હા મારો અવાજ તમને સભળાય છે.
હા સપળય છે.
હા નમસ્કાર કેમ છો, તમે
બસ મજામાં તમે કેમ છો.
બસ અમે પણ મજામાં છીએ. તો આજે આપણે જે છે સરસ મજાનો એક ટોપિક જે છે. કે સ્વચ્છ ભારત અભિયાન એ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ
હા એ ખુબ જ સરસ વિષય છે. સ્વચ્છતા એ માત્ર આપણી ઘરની નહી પરંતુ સમગ્ર દેશની ઓળખ છે. સ્વચ્છ ભારત અભિયાન નો હેતુ. દેશને સ્વચ્છ સુદર અને સ્વસ્થ બનાવવાનો છે.
હા તમારી વાત એકદમ સાચી છે કેમ કે આ અભિયાનથી જે છે, લોકો લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા છે. અને જો દરેક વ્યક્તિ પોતાની આસપાસની સફાઈ રાખશે તો જ આખો દેશ જે છે, એ સ્વચ્છ બની શકશે એવું નહી વિચારવાનુ કે આ મારું આંગ મારુ નથી તો હુએ સ્વચ્છ નહી કરુ પણ જો આપણે એવુ વિચારીએ કે નહી આનાથી બધાને ફાયદો થશે અને મારે આ સ્વચ્છ કરવું જોઈએ તો એમનાથી જે છે, આપ આપણો આખો દેશ જે છે, એ સ્વચ્છ તરફ જતો રહેશે એમ
એ તમારી વાત બિલકુલ સાચી છે. સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત ક્યારે થઈ હતી. તે મને જણાવી શકશો
હા આમ જોવા જઈએ તો આ અભિયાનની શરૂઆત જે છે, બે ઓક ઓક્ટોબર બે હજાર ચૌદ એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ જે છે. એમના દિવસે કરવામાં આવી હતી કેમકે ગાંધીજી એ હમેશા સ્વચ્છ પોતાને જીવનનો મહત્વનો ભાગ માન્યો હતો. તો તમે મને એ જણાવો કે આ અભિયાન જે હતુ. એમનો મુખ્ય હેતુ શું હતો?
તેનો મુખ્ય હેતુ ખુલ્લામાં શૌચ શૌચક્રિયાનો અંત લાવવો. દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવી. કચરાનો યોગ્ય સંચાલન કરવું. અને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃત બનાવવા. એ મુખ્ય એનો, હેતુ હતો.
હા, તમારી વાત એકદમ સાચી છે. અ જોવા જઈએ આપણેે કે ઘણી વખત જે છે. કે લોકો રસ્તા ઉપર કચરો ફેંકી દે છે આ કેટલી ખરાબ ટેવ છે. એમ અને રસ્તા હોય બગીચા હોય. પછી બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય. તો એ જગ્યાએ કચરો ફેંકવાથી ગંદકી ફેલાય છે અને અનેક બીમારીઓ જે છે જન્મ લેતી હોય છે એમ.
તમારી બિલકુલ વાત સાચી છે. હવે તમે મને એ જણાવી શકશો કે સ્વચ્છતાનુ આપણા સ્વાસ્થ્ય પર શું સંબંધ છે?
હા. ખૂબ જ મોટો સંબંધ જો હોય તો એ સ્વચ્છતાનો આપણી સ્વાસ્થ્ય સાથે છે. કેમ કે ગંદકી ફેલાશે તો એમની સાથે સાથે જે છે. મચ્છર હોય માખી હોય કે જીવાણુ હોય એ બધ ધા વધશે અને જેના કારણે આપણને ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફોડ, કોલેરા જેવી બીમારીઓ જે છે. ફેલાતી હોય છે. તો એટલે સ્વચ્છતા રાખીશું તો આપણે બીમારીઓથી બીમારીઓથી બચી શકીશું એમ.
બિલકુલ બિલકુલ. જો આપણે રોજ પોતાના ઘર, શાળા આસપાસની જગ્યાઓ સાફ રાખએ તો, સમાજ બધું સ્વસ્થ બની શકે છે, પોષિક ઉપયોગ વિશે તમારું હ.
હા, આમ જોવા જઈ તો, પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે, એ ખૂબ જ ખરાબ હસ્ત વસ્તુ છે. કેમકે અત્યારના જે પ્લાસ્ટિક જે છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે, એ આપણે ઓછો કરવો જોઈએ, પ્લાસ્ટિક તો આપણને સરળતાથી જ જોઈએ છીએ કે, નાશ પામતું નથી, અને પર્યાવરણને જે છે એ ભારે નુકસાન પહોંચાડતું હોય છે. આપણે અત્યારે જોઈએ છીએ કે, પ્લાસ્ટિકને આપણે ફેંકીએ છીએ, અને જમીનમાં જો આપવામાં આવે તો, જમીનમાં પણ એ જે છે વર્ષો ના વર્ષો વીતી જાય પણ. પ્લાસ્ટિક જે છે, એ સળતું નથી કે જેના કારણે જે છે, એ ખૂબ જ નુકસાન કરે છે, જમીનની ફળદ્રુપતા પણ ઘટાડતું હોય છે. તો પ્લાસ્ટિક નો બને ત્યાં સુધી, આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ એમ.
હા, એ તમારી વાત બિલકુલ સાચી છે. ભીના તથા સૂકા કચરાને, આપણે અલગ અલગ રાખવો જોઈએ. જેનાથી કચરાનું યોગ્ય રિસાયકલિંગ થઈ શકે. શાળાઓમાં પણ સ્વચ્છતા અંગે જાગૃત જાગૃતિ હોવી જોઈએ.
હા, તમારી વાત એકદમ સાચી. કેમકે જો બાળકો જ નાની ઉંમરથી સ્વચ્છ પોતાની જે સારી ટેવું શીખે. તો તેઓ મોટા ભાગે મોટા થઈ અને જવાબદાર એક નાગરિક બની શકે, એટલે શાળાઓમાં જે છે સ્વચ્છતા અંગ જે છે, આવા નાના-મોટા કાર્યક્રમો થતા રહેવા જોઈએ.
એ તમારી વાત સાચી છે, હવે દરેક વ્યક્તિ એ પોતાનું સાથે પોતાના વિસ્તારની પણ સફાઈ કરવી જોઈએ. એનાથી કચરો કચરા પેટીમાં નાખવો, અને કહે જાહેર સંપત્તિને નુકસાન ન પહોચાડવું. અને બીજાને પણ સ્વચ્છતા અંગેની પ્રેરિત, કરવું જોઈએ આપણે.
હા. બરાબર વાત છે, અને સ્વચ્છ જોઈએ કે સ્વચ્છ શહેરમાં રહેવાનો અનુભવ પણ આપણને કંઈક અલગ જ મળતો હોય છે. કેમકે ત્યાંના રસ્તાઓ જે છે એટલા સ્વચ્છ હોય છે બગીચાઓ સ્વચ્ હોય છે જાહેર સ્થળો પણ એમની સ્વચ્છ હોય છે અને એમની સ્વચ્છતાને કારણે એ દેશની જે છે. છા પણ સારી ઊભી કરતા હોય છે એટલે પ્રવાસીઓને પણ સ્વચ્છ શહેરો ગમતા હોય છે એમ.
હા એ તમારી વાત બિલકુલ સાચી છે. હવે મને એ જણાવી શકશો કે સ્વચ્છ ભારત અભિયાનમાં યુવાનો કેવી રીતે તે યોગદાન આપી શકે છે.
હા. એ વાત તમારી બિલકુલ સાચી કેમ કે યુવાનો જે છે એ જે મોટો પાયો છે. કેમકે યુવાનો જો સફાઈ અભિયાનમાં ભાગ લઈ શકે છે વૃક્ષારોપણ કરી શકે છે પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરી શકે છે, અને સોશિયલ મીડિયા દ્વારા પણ સ્વચ્છતાનો સંદેશ ફેલાવી શકે છે.
હા એ તમારી વાત સાચી છે, કે જો યુવાન ચાહે ને તો સોશિયલ મીડિયા દ્વારા આ સ સ્વચ્છતા અભિયાન બહ સારી રીતે અ દેખાડી શકે છે કે જેનાથી લોકો તેનાથી પ્રેરિત થઈ અને સ્વચ્છ પોતાનું શહેર, ગામ. તે આજુબાજુમાં રહેતા વિસ્તારો ને સ્વચ્છ રાખી શકે છે.
હા. સ્વચ્છતા જાળવવા માટે પણ દેશ જે છે આપણો એ ઘણો ઘણો ખર્ચો કરતી હોય છે. કેમ કે જો રોડ રસ્તા ઉપર વાળવા વાળા જે છે ભાઈઓ અથવા બહેનો જે છે એમને પણ પગાર આપતી હોય છે, અને ઘણી બધી થી એવી જાહેર સંપત્તિ હોય છે કે ત્યાં પણ જે છે એ લોકો સ્વચ્છતા રાખવા માટે જે છે કર્મચારીઓ છે એમની નિમણૂક કરી રહી હોય છે. તો એ જે પણ સારો એવો ખર્ચો જે છે એ કરીએ. એ સરકાર કરતી હોય છે. તો આપણે જો સ્વચ્છતા રાખીશું તો સરકાર ને પણ એટલા બધા વધારે કર્મચારીઓ નહીં રાખવા પડે. અને એ જે એ પણ એમનો ખર્ચો જે છે એ બચી શકતો હોય છે તો આપણે પણ જે છે એ સ્વચ્છતા અંગે ઘણું બધું જાગૃતિ, રાખવી જોઈએ એમ.
હા એ તમારી બિલકુલ સાચી વાત છે. જો દરેક વ્યક્તિ નાનો પ્રયત્ન કરે ને. તો મોટો બદલાવ આવી શકે છે.
હા. એટલે એ જ વસ્તુ છે કે જો આપણે આપણી ઘરથી જ શરૂઆત કરીએ કે હું એવું વિચારું. કે મારું ઘર આજે ખૂબ જ સ્વચ્છ કરી નાખવું અને ગંદકી જં ફેલાયેલી હોય તો એવું નહીં વિચારવાનું કે આ સાફ કરી નાખશે હું જ નહીં કરું પણ જો ગંદકી ફેલાયેલી આપણને દેખાય તો આપણે જે છે ત્યાં સ્વચ્છતા કરી નાખવી જોઈએ તો એ એ જ નાની શરૂઆત જે છે એ મોટા સુધી આપણને લઈ જતી હોય છે અને ક્યારેક ઘણા લોકો એવું કરતા હોય છે, કે બારી તમે બસમાં બેઠા હોય અથવા તો ગાડીમાં હોય કે ક્યાંય પણ હોય. તો બારીએથી જ સીધું પેકેટ કે ગમે તે વસ્તુ ખાય અને ઉડાડી દેતા હોય છે. તો એ પણ રસ્તાઓને ખૂબ જ નુકસાન કર ગ પ્લાસ્ટિક જે છેએ, ખૂબજ નુકસાન કરે છે. અને કચરો ફેલાવે છે, તો આપડણે એના વિશે કઈ તમે કહી શકશો
હા એ સાચી વાત છે સ્વચ્છ ભારત માત્ર સરકાર નુ કામ નથી. પરંતુ એ દરેક નાગરિકની પણ ફરજ બને છે.
હા દરેક નાગરિક જો શરૂઆત કરશે તો જ આ દેશ જે છે, એ સ્વચ્છ બની શકશે એમ અ સરકાર તો એમના તરફથી પૂરત પ્રયાસ કરી જ રહી છે. પણ નાગરિક જ જો એ નહી સમજે તો એ સ્વચ્છ કોઈક ક્યારેય નહીં બની શકે એટલે આપણે જોતા હોઈએ છીએ કે બીજા જે દેશ છે. ભારત સિવાય એ બધા જે છે કે ત્યાં દંડ લેવામાં આવતો હોય છે, કે કચરો આપણે ગમે ત્યાં ફેંકતા હોઈએ તો એમાં દંડ લેતા હોય છે. તો આપણે પણ જો ભારતમાં એવો રૂલ્સ ના આવે એ વધારે સારુ કેમકે ભારતીયોની એવી ટેવ હોય છે કે કચરો જે છેને, ગમે ત્યાં ફેક ક દેતા હોય છે. તો એના ઉપર પણ ઘણું બધું એવું જે છે પગલા લઈ શકાતા હોય છે. જો દંડ રાખવામાં આવશે ને તો લોકો જે છે, એ ઓછો કચરાનો ફેક છે, એમ
હા એ તમારી વાત બિલકુલ સાચી છે. કારણ કે સ્વચ્છ ભારત એટલે સ્વાસ્થ ભારત અને સમૃદ્ધ ભારત તેના હુતેના વિશે હુ જો ટૂકમા કહેવા જાઉ તો સ્વચ્છતા ત્યા પ્રભુતા મારું શહેર મારી જવાબદારી સ્વચ્છ ભારત એ સ્વસ્થ ભારત કચરો કચરા પેટીમા નાખો આજે સ્વચ્છતા અપનાવો તો આવતી કલે સુંદર બનાવો
હા તમારી વાત એકદમ સાચી તમારા આ જે સ્લોગનો જે છે, એ પણ ખૂબ જ સારા છે. તો આજે આપણે ખુબ સારી વાત કરી ફરી મળીશું નવા ટોપિક સાથે